હમસ્કાર તમેશ.
સારું છે કે મિત્ર.
હા સારું તમારું કેવું છે.
હા મિત્રો સારું સે અભ્યાસ કેવી ચાલી રહ્યો સે મિત્રો.
ચાલી રહ્યો છે એમ તો જેવું ચાલવાનું હમણાં હમણાં જ અમારે તો અભ્યાસ સેમ હતું એ હમના પાંચમું સેમ ચાલુ થઈ ગ્યું તમારું.
હા મિત્ર અમારું બી અને રિઝલ્ટ આવ્યું કે નહીં એક્ઝામનાં.
અ અરે અમારે તો બહું મોરુ આવે રિઝલ્ટ તમે પૂસે જ નહી. ને એટલું મોડું આવે.
હા મિત્રો તમારી વાત સાચી છે પરંતુ મિત્રો. આજે આપણે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને મિત્રો ટોપિકનું નામ છે પર્યાવરણનું મહત્ત્વ. એના વિશે તમને ઘણું બધું ખબર હશે. પરંતુ મિત્ર આવનારી પેઢી માટે પર્યાવરણ નું મહત્વ ખુબ જ જરૂરી છે. એ અન એના માટે તમે થોડો તમારો અનુભવ અને તમારા મંતવ્ય મને જોઈએ છે.
હા તમે જેઅ ટોપિક કીધો જે વિષય કીધો મને ખુબ જ ગમ્યો કારણ કે પર્યાવરણ નું મહત્વ આપણે જોવા જઈએ તો હાલના સમયમાં આપણે જે પર્યાવરણ છે તો જ આપડે જ છે. કારણ કે જો પર્યાવરણ જો આપડુ સારું નહી રેહ આજ બાજરીનું બધું વાતાવરણ જે આપણા જીવન માટે પૂરતું પર્યાવરણ છે તે જો નહીં મળી રહે તો પછી આપડે જ જીવા માટે ખુબ અસત આવી પડે જેમ કે આપણને ખબર જ છે કે કોઈ જગ્યાએ હવાનું પ્રદુષણ રહી કોઈ જગ્યાએ પાણીનું પ્રદૂષણ રહી કે એ લોકોને પાણીન્ય બરાબર મળે. તો એમ એ લોકો પાસે ત્યા પૂરતું વાતાવરણ જે છે તે મળી નથી રહેતું. તો તમને ખબર જ છે કોઈ પણ સજીવને જીવવા માટે વાતાવરણ ની જરૂર હોય છે જેમાં મુખ્ય પરિબળો જેવા કે પાણી, હવા જમીન ખાવાલાયક ખોરોવા તેવું બધું હોય છે. ને એમાં જો કોઈ પણ એમાંથી જો ન હોય તો પછી તાં ખૂબ જ અસત હોવી પડે છે તમને ખબર જ છે કે આપડા દેશમાં અમુક એવા વિસ્તારો છે. ની અમુક જગ્યા પર પાણી નથી હોતું જે કામ બીજા લોક આમનું જે જીવન હોય તે ખૂબ જ સંઘર્ષ ભર્યા હોય છે કારણ કે થોડું પાણી ના અભાવ ના કારણે એ લોકો કેટલા બધા દૂર જવું પડે છે. પાની મેળવવા માટે ને એ લોકો તો એવી જગ હોય કે જ્યાં કેટલો હો બોર કરે કે પછી કુવા તાં કરતા હોય પણ એમાં પણ એ લોકોને યોગ્ય સમય સુધી પાણીની મળી રહે તું જેથી કરીને પછી એ લોકોને એ પરિસ્થિતિ નો સામનો કરવો પડતો જે ખુબ જ ખરાબ બાબત કવાય તો તમે આના વિશે શું માહિતી આપો મિત્રો.
હા મિત્ર તમારી વાત ખુબ જ સરસ છે. અને મિત્રો તમે ખૂબ જ ધ્યાનથી અને ખૂબ જ ખુબ જ સારી રીતે મને સમજાવ્યું એના બદલ ખુબ આભારીશું અને મિત્ર હા પર્યાવરણ નું મહત્વ એ એટલા માટે હું તમને જ તો હમ કીધું કે આવનારી જો પેઢી માટે આ મહત્વની છે કારણ કે મિત્ર હવે જોઈએ તો કેટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે અને નવા નવા ઉદ્યોગ આવી ગયેલા છે તો એના લીધે પર્યાવરણને થોડું નુકસાન થતું છે. અને આવનારી પેઢી માટે આપણે વૃક્ષો જોવા નહી મળે આપણે જોવા જઈએ તો દરેક જગ્યાએ હવે તો મિત્રો બિલ્ડિંગ બનાવવા માટે વૃક્ષો વૃક્ષોનું પેલું આખું પેલું કાબણ થતું હોય છે તો એના માટે આપણે શું કરવું જોઈએ?
હા તમારી વાત સાચી છે કારણ કે આપડે જોવા જઈએ તો હાલના સમયમાં જે મનુષ્ય છે એ પોતાના રહેટાણ માટે બીજા જે સજીવોનું રહેટાણ હોય તો એના વિશે વધુ વિચારતો નથી. કારણ કે તમને ખબર જ છે. એને જે જરૂરિયાત હોય. ધારો કે બે બે ત્રણ જણા રહેેવાના હોય. તો પણ જે મનુષ્ય છે તો એ પોતાના હિત ખાતર કેટલા બધા કોઈ જંગલમાં જો ઘ બાંધવાના હો તો કેટલા બધા ત્યાં વૃક્ષો કાપી રાખે જેની અંદર એને એવું જોઈએ કે મારે મોટું એક ગ્રાઉન્ડ બનાવવાનું છે. મારા રમવા હારું તો તમે વિચારી શકો છો તે ગ્રાઉમાં
હમ.
બજતા એ દોઢસો થી વધુ એમસો હોય તો એ પછી કાપી લખે. એનાથી તં આપડે જોવા જઈએ તો. કેટલા બધા તે સજીવો ના વસવાટ કરતા. તો એ લોકોનું રહેઠાણ જે છે તે સીનવાય જાય તો એવું ન કરવું જોઈએ એ વાત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એ તમને ખબર જ છે કે અમુક એ તો એવી જગ્યા હોય કે કે જ્યાં લોકોને ઘર બાંધવા માટે પણ જમીન નથી મળતી ને હાલના સમયમાં તો જે જમીન છે એનો ભાવો ખુબ જ વધી ગયો છે. જેથી કરીને જો વધુ લોકો ત્યાં રે તો અ એ લોકોનું પ્રદુષણ કે પછી જે ની કાલ છે પણ એમ ખુબ જ થાય જેમ ખચરો બાહ જાયવી ફડ પ્રવૃત્તિઓ જેથી કરીને પછી ત્યાનું જે વાતાવરણ રહે એ અ સારું ના રે ત્યાંથી પછી. ગંદુ પાણી થઈ જાય કે પછી અલગ અલગ પ્રકારની વાસો આવે.
કે.
જેનું જે નુકસાન છે એ ભોગવવું તો ના લોકો જ પડે તો તમારે શું કવું મિત્ર શું તમારા બાજુ પણ આવા વિસ્તાર તમે જોયા છે
હા મિત્રો તમારી ખુબ જ વાત સાચી છે અને મિત્રો આપણે હવે જોવા જએ જેને તો હવે બધી જ જગ્યાએ નવા નવા ઉદ્યોગો શરૂ થતા. છે એના લીધે ઘણી બધી એવી પ્રદૂષણો પણ ફેલાય છે જેના લીધે પર્યાવરણને ખુબ જ ઘણું નુકસાન થાય છે તો મિત્રો હું તમને જણાવા માગું છું પર્યાવરણને આપણે રક્ષણ કરવું જોઈએ અને ઠેર ઠેર બધી જગ્યાએ વૃક્ષનું રોપણ કરવું જોઈએ અને વૃક્ષો નુ મહત્વ પણ સમજાવવું જોઈએ કારણ કે આપણે મિત્રો જોવા જઈએ તો બધી જ જગ્યાએ હવે વૃક્ષો નુ રોપણ થતું છે. પરંતુ હવે આપણે આ વર્ષે પણ જોયું કે પાણીની ખૂબ જ તંગી હતી એનું કારણ એ છે કે વૃક્ષો વૃક્ષોનું કાપણ થતું હોવાથી વરસાદ ઓછો પડી છે મિત્ર તો તમે આગળ જણાવજો.
હા તમે કીધું એ આષજો આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડશું એ તો આપણને છોડવાનું તો મળે જ નહીં અને તમને ખબર જ છે હાલનો સમય તો એવો થઈ ગયેલો છે કે કઈ પેહલાનો સમય હતો તે સમય પ્રમાણે ચાલતી નથી. કારણ કે તમે જોઈ શકો છો કે કોઈ હોય એમ
આપડે
આપડે અ આપડે જોવા જાઈએ તો જે વરસાદ છે. એક મહિના સુધી એ એના જે પાક કરવાની જે રીધાબંધી કે પછી જે એ લોકોએ જે પશુઓ ખાતર પાક ભેગો કરેલો હતો એ લિમિટેડ જ હતો તો પ પછી એ લોકોએ પછી એ ભોગવવું પયડુ. કારણ કે એ લોકોને તો એવું કે
એક મહિના પેલા જે
જે વર્ષોથી ચાલી આવતું હતું એ સમય દરમિયાન એ વધશે અને એ એવું થયું નથી. જેથી કરીને પછી જે પોબલેમ થયલો મુશ્કેલી એ તો પછી એ લોકો ભોગવવી જ પડી. કારણ કે પણ મનુષ્ય છે કારણ કે તમે જોઈ રહ્યા છો જ કારણ કે કેટલા જોઈ રહ્યા છે.
હમ્મ.
એમાં અછત છે એ વરસાદનો છે. ને ખબર જ છે કઈ વરસાદ રેય. વરસાદી પાણી એમાં સમય માટે જેમાં મુખ્ય રેય એ પાણી, જંગલો તો હવે તમને ખબર જ છે આપડે નાના બાળપણથી થાય જ છે. છે વરસાદ લાવવામાં ખૂબ જ મદદ કરે છે. તો આપડુ એના કરતી આપણું ખબર છે. એ આપણે એને કઈ રીતના મદદ કરશે તો એમ આપણે તો તમાર શું કેવાનુ? તો તમે પણ મને થોડી ઘની માહિત તી આપશો મિત્ર જેથી કરીને હ તમે મને પછી થોડી માહિતી આપશે તો હું પણ કહીશ.
હા મિત્ર, તમારી વાત તો ખુબ જ સાચી છે પરંતુ મિત્ર આપણે રૂ પર્યાવરણનું મહત્વ તો સમજા બધાએ સમજાવું જ જોઈએ. કારણ કે પર્યાવરણ એ આપણે ખૂબ જ મહત્વનું છે અને મિત્રો પર્યાવરણ એ એવું છે કે પર્યા આપણે પર્યાવરણ પર ટકેલું છે કારણ કે જો વૃક્ષો નહીં હોય તો મિત્રો આપણે કઈ રીતે રહીએ? આપણને ઓક્સિજન કઈ રીતે મળે? એ આપણે ખૂબ જ સમજવું જોઈએ અને મિત્રો વરસાદ ધીમે પડે એનું કારણ પણ આ જ છે.
હા.
તો તમે આગળ જણાવજો મિત્રો.
હમ્મ, તમે ને એકવાર હું એ જો આપડે કઈ નહી કરશું તો પછી આપે છે. જેથી કરી ને આપડે એવા કડક બનાવવું જોઈએ જેમ કે કોઈ તેનું અટકાવ કરવો જોઈ ને દર વર્ષે કેટલા આપડે વૃક્ષો વધવાવો પછી કારણ કે હમ્મ. જેના એકવીસ ટકા તે ઘટીને ઓગણીસ ટકા થઈ ગયું પછી તો પછી
સ્વાસ્થ્યનો ખૂબ જ પડે તો તમારું શું કહેવું મિત્ર.
હા મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે અને તમે જે પણ કહ્યું એ મને ખુબ જ ગમ્યું. અને તમારી માહિતી મને ખુબ જ યોગ્ય લાગી. અને આવનારી પેઢી માટે પર્યાવરણનું જે મહત્વ છે એના વી એના વિશે કેટલાક બાળકોને યોગ્ય રીતે ખબર પણ પડશે કે આ પર્યાવરણ આપણા માટે એક એવું મહત્વનું છે. અને મિત્રો તમારો ખુબ ખુબ આભાર કારણ કે તમે આટલો કિંમતી સમય ફાળવીને મને આપ્યો.